હલો હલો હલો હલો
બોલ બોલ
પ્રમાણે
હમ ગુડ મર્નિંગ
એક્યારેું
હમ હા
હલો
હે કોલેજમાં કોૉલેજમાં
કોલેજ છો એમ હ હા બરાબર કોલેજમાં શું કરો
લેક્ચર લેક્ચર અટેન્ડ કરીએે છે
એટલેચ્છા એટલે મ મતલબ કોષ કવો છે તમારો સાયન્સ બીકોમ એટલે મતલબ સાયન્સ કોમર્સ આર્ટસ
બી કોમ
હ બીકોમ છે હ હા બરાબર છે સાયન્સ ના લેવે
ના આવેભે
ડોક્ટરની ડિગ્રી નથી લઈ હ હમ એવું ચાલે ભનવાનું
બસ સારું
તમાર નામ તો રાજેન બરયા ને
હમ
હમ હા બરાબર છે ક્યાંથી નડિયાદ થી દેવાનું
હમ
અ નડિયાદ નડિયાદ નહી કો નડિયાદ માં કોલ છે કેમ જઉ છ હ હા બરાબર
હમ
તમારા કેટલા ટાજપુરા છે
હ સ એકઈસો તયલીસ
ઓહ સત્યાવીસ આ મારો તો અઢારમ ચાલુ છે
એવું
હા
મહારષ સત્યાવીસ જિલ્લાખ લગભગ
મને પૂજા કરી આપશો ટાક
ના ટાઈમ નહીં માજતા
એવું એ
હા આધા કલેજ ચાલલે એક તો ચાલ તો છે ના ઉડી આત તારીખ ફ્રી હતો એટલે કહી દીધું પ
હા હા બરાબર
કોલેજ પી ફોન કરી દશ કે
કેટલા વાગે આવશો કોલેજથી તમે
બાર આતતા સુધી આવી જઈશ બાર વાગે પેલા આવીઈ જઈ
બાર વાગે પેલા આઈ જશ બરાબર તો બપોર માં આપડે કરી લઈશું
હમ
તસપુરા
હા બપોરમાં કર દ
ત્રીસ કરવાના આવે છે ને
કે ખબર નહ આગળ આવશ્યક નહી હોતા ખબર નહ
હ હા
પીસ કસસા કરાવે જોઈએ
બરાબર
હમ બરોબર
બોલો બોલો હા ઘરે જ છે
હ હ બરાબર
શું ચાલ મજામાં બધું શાંતિ
હા
હલો હલોો
હલો હ છેવાજ
હા આવેજ આવેજ
હ આ
એટલે બાર વાગે ઘરે આવજ એવું એમ ને
હા બાર હપ્તા લગીને આ આવી જઈશ
સારું તો પછી જમી વમીને પછી કોલ કરીશ ફી પછી એક વાગ્યા સુધીમાં
હાર હાર વાંધન
હાં
હારું હારું
હમ હ બોલો બીજું બધું કેવું છે શાંતિ છે
હમ કશું નહ બેઠા હતા
હ કેમ કોલેજ ની બહાર
ન હા હમ્મ હમ્મ
હા હા બરાબર છે
એવું
હા
બરાબર
હમ શું કે ઓફિસમાં હા કાલે ખોલું વરસાદ હતો આજે થોડું વાતાવરણમાં વરસાદ જેવું છે
હા કાલે બહુ પડેલું કોલેજમાં જ હતો ને તારે ચાલ થઈ ગયલી ત
અમારા સામે પછલો છોકરો છે ને એ કોલેજ ત્યાં જ આવે છે
એવું હા બરાબર
તો મે જોઈ કોલેજ આવ
હા હા
હા હા
કાલે ઉઠયેલું વરસાદ ચાલશે ગે એકદમ અડધો કલાક ઉપર રહેવું પડ્યું એક જન્નાલીએ
હા હા
હ નકો મારા બંધ છે કે
હલો
હા બોલો હલોો હમ બોલો બોલા હલ ટિકિટ લ
એટલે લેચર કેટલાાગે ખલું થ તમારે
લેતા તો આવડે થશે થોડીક વારમાં થઇ જશે ના ના કલાક ના ના હોય અડધો અડધો કલાક અટ તો બાર શું એટલે વાંધો નહી થોડી વાર હું જઈશ થોડોક માળું જવું પડશે જોવું હવે ચાલ થઇ જાર પછ નઈ જવું આમ તો
હ હા
હમ આપ અત નહિ તો પાઈ કઈ થી જવાનું પાંચ મિનિટ દિવસે
હા
જોઈએ ના એવું તો નહ પણ બ હમ
તો પણ હ નહી જવું એવું
હમ
તો ટાસ્ક પૂરા કરી લઈએ
કો કજીી
હા
મઈમ
હલો ત હ કાસ પુરા કરી લઈ એમ કઉ છું
ક દએ ના
સારું સારું સરારું થેન્ક યુ આટલું કરવા માટે તમે મારા માટે ટાઈમ કાઢીને તમે એટલું કરો છો થેન્ક યુ થેન્ક યુ. હાલો.
હા બોલ.
થેન્ક યુ થેન્ક યુ તમે મારા માટે ટાઈમ કાઢો છો હ.
બરાબર.
તમે તમારી સ્ટડી ના બગાડશો.
ક્યાં બગાડ હા તો આ પતાઈ દો પછી જતા રો બીજું તો શું હવ. આઈન ઘેર આઈન કરશું ન બીજા.
સારું સારું.
મેસેજ આયો હે હા. સ્નેપ. એ કયાં આ એક પતાઈને પહી ઉ એટલે બીજા ભાઈ ઘેર આઈને ફોન કરો એટલે એ કરશું.
હા મારે હજુ આ અઢાર મો પદ છે ઓગણીસ વીસ
બરાબર!
તાજે પૂરા થઈ જાય તો સારું ને
હમ્મ
એ દોસ્તાર ને ફોન માર્યો તે મે
હા.
તથી તો સુઈ રલો ગાંધીનગર રહેશે યો અમદાવાદ ની આગળ
હા, બરાબર.
કોશ્ચનમાં
હ હ.
તો ત્યાં મેં અવડે ફોન માર્યો મેં કીધું ટાસ્ક પૂરા કરવા છે મેં કીધું તો ત્યાં સુધી જાગે છે? એ ન હજું તો હું ઊંઘયો છું સારું તો પછી
હમ્મ, બરાબર.
એટલે મેં તમને ફોન મારી જોઉં.
અ હ. હમ્મ.
શું છે એમ, ફેમિલીમાં બધા મજામાં? બરાબર, શું કરે ફાધર્સ?
નોકરી
નોકરી કરે છે હા હ મધર તો હાઉસવાઈફ છે
હંહ
હા હા તો જોબ કરે
ના ના
હાઉસ વાઈફ છે હ હા ભઈ બઈ ખરો
હા.
હમ ભઈ શું કરે
એ ડિઝાઇનમાં
એટલે ડિઝાઇન મતલબ
ડિઝાઇનિંગનો કોર્સ કરે
હ ડિઝાઇનર ન કોર્સ કરે છે
હમ
ડિપ્લોમા કરે
ના
હ હાદાી એટલે મતલબ એવું ન ડિપ્લોમા કર્યું એમને નહી કર્યું
ના
હમ હા ઘરે બેઠા પછી જો
ના ગર જ છેતા
ઘરે જ છે હા
હમ હા પાંચલો અત્યાર તો વાજ ચાલે છે અને પરત જોઈએ આગળ શું થ
હ
બાકીને હાલો
બોલો બોલો
હા
એટલે આ સ્ટડી પછી એ પછી વિચારશો એમ ને
હા ના ના પા
મેં તો આ તો ભણીને મે બહાર સેટલ થવાની ઈચ્છા હોય
ના ચા તો આગળ જઈશું આગળ જતા સાઈ જવું સા અતાર જો નહી આવશે અસ્
છોડવાનું છે નહી છોડવાનું તો પછી નડિયામાં નડિયાે માં લેવાનું
ના એ તો એ જઈશું નડિયાદમાં તો નહી બીજે કઈ હા બાજુ બડ છે બાજુ
તો
હા
હમ હમ અમે નડિયાદ છોડી જ દેવાના છે. ત ત્રણ ચાર વર્ષમાં.
સરપ્રાઈઝ
અમદાવાદ સાડ જ ર રહે.
બરાબર
હમ ત્યાં મારા બધા મામાને બધા ખરા ને એટ ત્યાં જસુ પછી.
એ પાછળ જો રોડ પાછળ તો પાછળ ગયા. જો ખલી ચા હા બોલ હ. હા ઓ.